હા હું તમને એક વાત કહેવા માંગતો હતો જેથી કરીને દેવ વરસાદ વા એવું વાતાવર ન બની ગયું. છે કે જેથી કરીને હા આપડે એમને વરસાદની અંદર જો ફરવા જઈએ ને તો બિલકુલ સારી મજા આવતી હોય છે કે જેથી કરી ને
ના એ આપડે. તમે બીજા બીજું વાત કરો બીજું ફરવાદ આપણે જે વાતાવરણ હું તમને વાત કરું પછી તમે વાત કરો હું તમને એક વાત કેવા મામાંગુ છું. કે જે આપણે પર્યાવરણ એ પર્યાવરણ ની વાત કરી કે સુંદર પર્યાવરણ સર્જાનું હશે જે ચોમાસાની સિઝન છે એટલે એક સુંદર દ્રશ્ય પર્યાવરણ તમને જોવા મળતું હશે. કે જે વરસાદના વાદળા ચડ્યા હશે પછી જે વાયરો આવતો હશે તો એના કારણે તમને ખુબ મજા આવતી હશે તમને ફાયદો પણ થતો હશે એટલે હું તો એ હા વરસાદ ચડે પછી જે તમે જેવા સમયમાં ખુબ જ જે મને તો ખુબ જ મજા આવે કે જયારે એવા સમયમાં ચા સાથે નાસ્તો કરવાની મજા પછી જે અમુક એવા વિસ્તારોમાં જે ફરવા જવાની પણ મજા આવતી હોય હું તો તમને એવું કવા માગુ છું કે હાલના સમયમાં જે રીતે પર્યાવરણને આપણે કરી રહ્યા છીએ તે ભવિષ્યમાં આપણને જે આનંદ મળે છે જે પર્યાવરણ સાથે રેવાનું તે ભવિષ્યમાં નઈ મળે મને એવું લાગે છે કારણ કે
આપણે જે રીતે પર્યાવરણ ને દૂષિત કરી રહ્યા છીએ જેમ ઝાડો કપાતા તમે જોતા હશો કે ઘરે ઘરે તમે ઝાડ પહેલા સમયમાં કેટલા હતા ને અત્યારે તમે જોયા હશે કેટલા ઝાડ થઈ ગયા ખુબ જ ઓ
હા
તો તમને જોવા મળતા હશે એટલે જે અમારા ઘરમાં પણ ઘણા બધા એવાઝાડ હતા
હા
નષ્ટ થઈ ગયા છે અમારા ઘરના લોકો એ જે હા તેવા ઝાડ કાપી નાખ્યા છે હવે અમારા ગામમાં હું તમને અમારા ઘરની જ વાત કરું કે અમારા ઘરમાં ટોટલ પેલા ચાર પેલા માની લો ને કે દસ લીમડા હતા જે આંબાજી તેની પર કેરી આવતી હોય હવે એ દસ આંબામાંથી તમે કદાક તમે માનશો નહી કે દસ આંબા હવા કેટલા રહ્યા છે તમે કે જે દસ આંબામાંથી માત્ર હવે હવે માની લો જે દસ આંબામાંથી અમારી પાસે એક આંબો વધ્યો છે જે અમારા ઘરના લોકો એક કારીને કાપીને ખાડી રાખ્યા છે એવી રીતે ઘણું બધું ન નુકસાન થયું છે અને હવે હું એવું કહેવા માગીશ કે તમને આપણા સમયમાં હાલના સમયમાં જે રીતે લોકો મહેનત કરે છે આગળ જતા હોય છે જે પર્યાવરણને નુકસાન કરે છે જે અલગ અલગ કંપનીઓ જે પોતાની એ બનાવવા માટે પર્યાવરણને આગળ કરવા માટે ખુબ જ નુકસાન કરતી હોય તે એવું ના કરવું જે કારણ કે ભવિષ્યમાં જે પર્યાવરણ ખૂબ જ જરૂરી છે આપણા માટે અને ભવિષ્યમાં જરૂરી રહેશે તો હું તો એવું કહેવા માંગુ છું કે એટલી કર આપણે પર્યાવરણ નું જતન કરવું જોઈએ જે પર્યાવરણ આપણા માટે ખુબ જ જરૂરી છે તમને શ્વાસ આપે છે તો એનું આપણે જતન કરવું જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ વધુમાં વધુ માં ઝાડ વાવીીને આગળ વધારવું જોઈએ તો આના વિશે હવે તમારે શું કેવું છે તો તમે મને થોડું જણાવો ને
હા મારે તમને જણાવવું છે કે જેથી કરીને એક વૃક્ષ ના ક આપપવું જોઈએ વૃક્ષ માંથી એક ઓક્સિજન પ્રાપ્ત થાય છે ઓક્સિજન એ હું લઉં છો તમે લો છો કે જેમ કે આપડે હર્ષભાઈ છે છે પસ આપડ નરેન્દ્રભાઈ એ પણ બધા માણસ રહ્યા ને એ બધા ઓક્સિજન લેશે ઢોર એ પણ ઓક્સિજન લે છે પછી જીવ જંતુ રહ્યુંને ઓક્સિજન લે છે પક્ષી રહ્યું ઓઑક્સિજન લે છે તો બધાર જીવ જંતુ એને બધા ઓક્સિજન લે છે કે જેથી કરીને એની અંદર એક જીવ રહેલો છે જીવને હંમેશા ઓક્સિજન નું એક ડીઝલ માપવામાં આવે છે, કે એની અંદર જો આપણે ગાડીની અંદર જો આપડણે ડીઝલ નાખીએ તો ચાલે, તો આપડણે એક એવી આપણે કુદરતી વસ્તુ લેવાની છે, જેમ કે ઓક્સિજન ઓક્સિજન લઈએ ને તો બિલકુલ આપડે હા ઓક્સિજન લઈએ ને તો બિલકુલ આપડે ચાલી જે આપણે ઓક્સિજન લેવાનું બંધ કરી નાખીએ, તો એમાં બધું બ બ બંધ થઈ જતું હોય છે, આમાં પાસે જો આપડે અ ચાલતા જ જતા હોય તો ઓક્સિજન થઈ, રહેતો પણ આપડે ત્યાં મૃત્યુ પામતા હોય છે, એ બધે આખી જિંદગીની ફેલ થઈ જાય કે એવું ફેલ થઈ જાય તું હ એ બધું ફેલ એવું થઈ જતું હોય છે, હું તમને વાત કરી શકું કે જેથી કરીને, એમાં એક સારી ગુણવત્તા પ્રાપ્ત કરેલી હોય છે, જેથી કરીને આપડે હું એમ કે હું સીસીટીવી કેમેરાની બાજુ માં બેઠ છું જથી અંદર કેદ થવું છું. એવો મુખ કેદ થઉું છું કે જેથી કરીને એની બાજુ માં એક અરણી આવેલી છે, અરણી પણ આપને એવું ઓઑક્સિજન આલય છે એવો ઓક્સિજન આલય છે, એ ફક્ત માટે એ વાળણી માટે એવો ઓક્સિજન આવે છે, કે ફક્ત ક્યાંક ખાલી ઓક્સિજન લઈ શકે એવા કે આગલા ઓક્સિજન લઈ શકે કે હું તમને શું વાત કરું. કે એમાં સારી એવી ગુણવત્તા પ્રાપ્ત કરવામાં આવે છે, કે જેથી કરીને કે તમે એક શું ગોતવા ઈ જયા છો કે મા જ તમને એવી વાત કરવા છે એ પણ જાડું ઓક્સિજન લલેે છે. આ ઝાડ નું ઈ ઓક્સિજન આલે પેલે પપાઈ પપૈયા પણ ઓક્સિજન હાલે છે, જેમ કે એક તરુઈને તરુ તરુઈ પણ વખી જ નાલે છે, ચંપો ચંપો આવે ને ચંપો ચંપો એ પણ ઓક્સિજન હાલે છે. પછી રદગા બાજરી ઓક્સિજન આલે એમ અલગ અલગ હા, એટલે બધું ઓક્સિજન આપડે લેવું જરૂરી છે. જેમ કે ઓક્સિજન હવ લોકો લે છે જે જીવે છે, ને એ લોકો બધા ઓક્સિજન લઈ લે છે. કે જેમ કે આપડે વૃક્ષોનું આપડે ઉત્પાદન કરવું જોઈએ, એવું ઉત્પાદન કરવું જોઈએ, કે જેથી કરીને આપણે એનું આ નિરાધન કરી શકીએ એવું નિરાધન કરી શકીએ, કે જેમાં કે આપણે જે આપણે પશુપાલનનું કરીએ શકીએ, તો પશુપાલનને જીવવા માટે કાસચારો તો ઉગાડવો પડે ને જેમ કે મકઈ છે, રજકા બાજરી છે, ચીકુડી છે, રજકો છે, પછી લીલો ઘાસચારો છે, પછી ઘાસ આવે છે ઘાસ છે. જેની અંદર આવા બધા લીલા ઝડોઓને માટે એ ઓઑક્સિજન આપતા હોય છે. એ આપણે એમનું આપણે એનું પૂરું કરીએ છીએ, ને આપણે ઈ એનું પૂરું કરીએ છીએ. એમ અલગ અલગ રીતે એમ બધું થઈ જતું હોય છે, જેમ કે આજે એક એવું બધું મેં જોયું કે જેથી કરીને વૃક્ષ અંદર શ્વાસ લે છે, તો શ્વાસની અંદર કાઢે છે ઓક્સિજન ઓઑક્સિજન કાઢ્યા પછી જો એને કોઈ એક સેકન્ડ રહેેવા નઈ લેતો જેમ કે મારી બાજુમાં ઝાડ આવેલું છે ને એવું ઓક્સિજન કાઢે છે, પણ તરત ને તરત મુખે
હા, હું તમને એ વાત સાચી હું તમને એક વાત ક તોહી બરોબર વાત કરી કે જે ઓક્સિજન નીકળે છે, નેત તરત ખેંચી લે છે તો હું તમને એવું કહેવા માંગીશ કે જે દરેક વૃક્ષનું એક કાર્ય હોય છે, જેમ ઓક્સિજન આપવું અને ઓક્સિજન લેવું જેમ તમે કદાક જોયું હશે કે માની લો કે તમારી પાસે છ લાખો લોકો છે અને છ લાખ ઓક્સિજન આપનારા જાડ છે તો જો એવી રીતે થાય તો સમતુલન જાળવાઈ રહે છે, પરંતુ જો કદાચ તમે જોતા હશો કે અમુક ટાઈમે એવી ઘટનાઓ બનતી હોય, જે તમને ઘણું નુકસાનકારક હોય છે, તો આપણે સારી રીતે વાત કરવી જોઈએ અને સારી રીતે વર્તવીએ વૃક્ષો સાથે સારી રીતે વર્તવું જોઈએ, તો એ જે વૃક્ષો આપણે જે જીવનદાન છે, એક જીવનદાન રૂપી જે પૃથ્વી પર બની આવ્યા છે, મારે આપણી જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એમાં જે મેન આપણે ઉત્પાદ શા માટે છે કારણ કે આપણા માટે જે એટમોસ્ફિયર જરૂરી હતું જે વાતાવરણ જરૂરી હતું. એ આપણને મળ્યું અને તેના કારણે આપણે ઉત્પત્તિ થઈ. તો જે વૃક્ષો પહેલા સમયમાંથી જતા જે વૃક્ષોનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક હીરાના મૂલ્ય કરતાં પણ એ લાકડું ખુબ જ મોઘું છે કારણ કે જે આખા યુનિવર્સમાં ક્યાં પણ કોઈ જગ્યા જગ્યાએ અ જેટલી આપણે ઓબ્ઝર્વેશન કરવાની શક્તિ છે. ત્યાં તો કોઈ વ્યક્તિ જે સાયન્ટિસ્ટો પણ એવું કહે છે કે ત્યાં કોઈ પ્રકારનું લાકડું નથી કારણ કે લાકડું ખુબ જ કેમથી વસ્તુ છે. જે તમે જોતા હશો કે ઘણી અમુક જે મેન જગ્યા ઉપર જ મળી રહેતું હોય છે એટલે હું તો તમને એવું કેહેવા માંગીશ બને એટલી કર તમે એની ઈજ્જત કરો એને સાચવો અને વધુમાં વધુ વૃક્ષો વાવો. જો ભવશમાં વૃક્ષો નહીં વાવામાં આવે તો તમને ભવિષ્યમાં ઘણું બધું નુકસાન પણ થઈ શકશે. અને આવનારા સમયમાં જે આપણી પેટી પણ નાશ થાય. નાશ થાય શકશે હું તો તમને એક સલાહ આપીશ કે તમે બીજી બધી વાતો કરવાની જગ્યાએ એક વૃક્ષો વાવાનું કામ શરૂ કરો. તમારે કશું ના થાય તો તમે એક વૃક્ષ વાવો અને તેનું જતન કરો કારણ કે એક વૃક્ષ તમારા માટે કાફી છે.
હ.
ઉત્પાદન જે અમારે જે ગામમાં એક શાળા બની તેમાં જે તેની પાછળના વિસ્તારમાં જે ખરાબ વિસ્તાર હતો. તેમાં જે શાળા બનાવરા ટ્રસ્ટી એ તેમાં જે દસ લાખ ઝાડો વાવરા
બરોબર.
દસ લાખ ઝાડોમાંથી આઠ લાખ ઝાડો ઉગ્યા છે. એવું તમે કહી શકો કારણ કે થોડો વરસાદ ના પડે પાણીનું પૂરું રીતે રોષણ ના થાય તો ખરાબ પણ થઈ શકે. પણ એ રીતે હવા ઘણા બધા જાઝાડો ઉગયા છે અને જે અમારા ગામમાં પટા પ્રમાણમાં કશું નુકસાન થાય એવું નથી અમારું ગામ એક લીલવાણ ભર્યું ગામ છે જે અમારી જે સરપંચ ખુબ સારો છે જે હમણાંમારા કામ માટે સારા રસ્તા રોડ રસ્તા બનાવે છે. એટલે હું તમને એવું કહેવા ગીશ કે તમે પણ ઝાડ વાવતા હશો તો તમે ઝાડનું જતન કરો. એની ઈજ્જત કરો તો હું તમને એવું કેહેવા માંગીશ કે તમે ઝાડ વાવતા રહો અને તમે આગળ વધતા રહો તો તમે શું કેહેવા માંગશો. કે કે તમે જે ઝાડ વાવશો અને તેનું જતન કરશો કે નહી કરો શું કેવું તમાર?
હા મારું એ કેવું છે કે જેથી કરીને હું પોતાનું તો જતન કરીશ એટલે ઈ પ્રમાણે જતન કરી જથી કરીને હા ઝાડનું જતન કરવાનું છે મારે ઝાડનું એવું જતન કરવાનું છે કે જેથી કરીને આપણા બાજુમાં એક જતીન છે એનું એક પણ જતન કરવાનું છે હા એટલે મારી સામે એક ચીકુડી બે ઊભી છે ચીકુડીનું મારે પૂરેપૂરું જતન તો કરવું જ પડશે. કે જે્યાંથી કરીને ચીકુડીને ચીકુ આવશે. તો પણ આપણે ખાવા થશે પણ એ પણ આપણે એની અંદર પાણી રડશે તો અંદર આપણને ઓક્સિજન આપશે આપડે એવું આપણે પૂરેપૂરું એક જતન કરવું પડે જે જેમ કે મારી સામે એક પણ લીમડો છે. લીમડાોનું હું પૂરેપૂરું જતન કરીશ કે જેમકે મેં મોટો જ કર્યો છે જેમકે મેં વાવીને ત્યાં મોટો કર્યો. એટલે મારે પોતાનું જતન તો કરવું જ પડે જેમ કે જે વાવો એવું ઉગે. જેમ કે મેં લીમડો વાવ્યો છે લીમડો મારે તો મારા પેશલ એવો ઓક્સિજન માટે મેં લીમડો વાવ્યો છે કે જેથી કરીને હું સ્પેશિયલ ઓક્સિજન લઈ શકું કે જેમ કે મારે બીજા ઝાડાની જરૂર ના પડે કે બીજા ઝાડ સુુંકાઈ જાય તો મને મનો ઓક્સિજન ના આપે એટલે મારે એમને પોટ મો એના માટે એક સેવા આપવી પડે કે જેથી કરીને હું એક ખાતર નાખી શકું પછી એ પાણી રેડી શકું પછી દવા છંટી શકું કે જેથી કરીને એ લીંબોળીઓ લીંબોળીઓ એટલી બધી દવામાં વપરાતી હોય છે જેથી કરીને આપણે જો ખાંસી ની દવા પીતા હોઈએ છીએ એ પણ લીંબોમ લીંબોળમથી બણતી હોય છે. પછી ગોળીઓ ગોળીઓનો જે પાવડર જે પાવડર બનાવવામાં આવે છે કે પાવડર ની અંદર જે ગોળીઓ બનાવવામાં આવે છે એ પણ લીંબોળયમથી બણતી હોય છે. જેથી કરીને એ કેમિકલ બને કેમિકલ નું અંદર એવી સારી એવી ગુણવત્તા પ્રાપ્ત તા કરે એ જેથી કરીને બધા એવા છોડ છોડ નાના નાના બધા એવા કડવા જે કડવા હોય છે જે કડવા ની અંદર જો થોડું થોડું લઈએ ને તો પણ આપણે એવી ઉ ઉ ઉઈ ઉત્પાદન મળે જેથી કરીને આપડે સવાર ની અંદર જો આપડે દાંતન કરતા હોઈએ છીએ ને એની અંદર આપણે એવું પરફોમન્સ સારું મળવું જોઈએ હલો.
હા બોલો ને.
હા બોલતા જેમ નહીં તા એટલે એવું સારું પર્ફોર્મન્સ મળવું જોઈએ કે જેથી કરીને આપડે સવાર સવારમાં દાંતણ કરીએ તો એનો રસ આપડે પહીએ ને જે આપડે બહાર ના થૂકી દઈએ એનો રસ પઈએ ને તો બિલકુલ આપણેે બીમાર થવાની શક્યતા હોય જ નહીં. કે જેથી કરીને આપણેે આયુર્વેદિક દવા છે આયુર્વેદિક દવા જે એ આપડી લાળ ની અંદર બનેલી છે લાળ માંથી જે અંદર જે કુસેમાં કુસે કુસી ને જે ચાશીએ છીએ એ પણ આપણી લાળમાંથી બનેલી છે જેમ કે આપણેે એ પહીએ ને તો બિલકુલ આપડણે રોગ થાય જ ને જેમ કે શરીરની એક અંદર એવી ગુણવત્તા પ્રાપ્ત થાય છે જેથી કરીને એક વાઈટ કરવાની બેશન આપે છે જેથી કરીને એવું બ્રેેશન આપે છે જેથી વા ચામડી રહી ને એ વ્હાઈટ થઈ શકે અને રોગ છે એ બધા દૂર કરી શકે જેમ કે જે ખણ આવતું હોય ખણને દૂર કરે છે તાવ આવતો હોય તાવને દૂર કરે છે ખંસી ઓ ખાંસીને દૂર કરે છે. એમ અલગ અલગ વસ્તુને દૂર કરે છે એટલે મારે એ પ્રમાણે તમને કેવું છે જેથી કરીને જો તમે અલગ અલગ રીતે જો આપડે કહી શકીએ ને એમાં આપડે પૂરેપૂરો આપડો રસ ધરાવો જોઈએ. એવો રસ ધરાવો જોઈએ જેમ કે હું તો બરસ કરું છું બરસ કરીને હજુ બા કમ્પ્લીટ બ્રશ કરું છું પછી એની અંદર સીપ આવતી હો સીપ કાઢું છું. એ એટલે આપડે કમ્પ્લીટ દાંતન કરવું જોઈએ કે આપણે અંદર જીવડાવ ના પણ જીવડા ના પડે એટલે આપડે એવું જીવન જીવી શકીએ કે જેમ કે આપડે મારી બાજુમાં સારી મગફાળી ભી છે એ પણ આપણું ઓક્સિજન આપે છે. ઓક્સિજન એટલા માટે લેવો જરૂરી છે જેથી કરીને હું તમને શું વાત કરું એમાં સારો એવું